હલો હા બોલ સુતી છું હું તુ શું કરે છે
બસ સ્કૂલ થી હાલે જ હાલ જું અને પછી હાલ બેઠો છું હ તમે જમ્યું અમારે આજ દાલ ભાત બનાવ્યા તા હું બસ ડાળ ભાત જ હતો
મેં દાળ, ભાત, રોટલી, ખમણ બધું જમ્યું.
ઓહ, અચ્છા.
હા.
હમ્મ, આજ તો માર કોમ્પ્યુટર ભી જવાનું છે. એક્ટિવા ભી સર્વિસ માં મોક કવાની છે.
હા, હા, ના-ના જવું તો પડે ને ભણવું તો પડે ન.
હા. ભણવું તો પડે જ ને.
તારે સ્કૂલસ ચાલુ થઇ ગઈ?
હા, મારે સ્કૂલ તો ચાલુ જ હતી. હમ્મ, સ્કૂલ જઉં છું રોજ ડેલી. હમ્મ, સ્કૂલમાં કાલે બપોર નો ટાઈમ છે.
સરસ-સરસ. બોલ બીજુ?
બસ બીજું કાઈ નહી તમને શું-શું જમવાનું બનાવતા આવડે?
મને દાળ, ભાત, બટેકા નું શાક બધું જ જમવાનું બનાવતા આવડે. મંચુરિયન પછી ફ્રાઇ-રાઇસ પછી ડોસા, ઇડલી, મેંદુવડા બધું જ બનાવતા આવડે. ખમણી, ખાંડવી
હમ્મ. પછી બીજું
બસ, અત્યારે તો આટલું આવડે છે. બીજું શીખવાનું છે.
બીજું શીખવાનું છે. ઓ
હમ્મ. બપોર ના ટાઈમ છે. તમે ઉઘ નથી આવતી.
બપોરના ટાઈમમાં એકચુલી ના મને નથી આવતી મને રોજ બપોરે ગેમ રમવાની ટેવ છે.
બહુ ગેમના ના રમાંય આઈસ નુ નુકસાન થાય આઈસ પ્રોટેક્શન રાખવું પડે. મારે પણ છે સેમ ટુ.. હ.
ઓ નાઈસ.
મારે પણચાસમાં છે. એકમાં એક નંબર, એકમાં માઇનસ એક નંબર છે.
મારે એકમાં બે પોઈન્ટ પચાસ અને ત્રણ છે.
હ હા. સરસ મને ઘરે તો ટીવી બગડી ગયું તું એ સર્ખુ કરાવી દીધું?
એ ટીવીમાં તો એવું છે કે ટીવી તો લગભગ તો ઠીક નહી કરાવે કેમ કે કોઈ જોતું નથી, મોસ્ટલી એટલે ભાગ્યે જ કોઈ જોવે છે.
હમ. હા એ તો તું ક્યાં જોબ વોબ નહી કરતો હતો?
હું મને એટલે લાગી જઈશ.
કોઈક સારી જગ્યા જઈને જોબ જતો રહેે ન.
અરે હું હું રોજ રોજ જઉં છું તપાસ કરવા.
ડેલી તપાસ કરવા જાય છે?
હા ડેલી તપાસ કરવા જાઉં છું પણ. મિલ બલ પર તો હૈ નહી હા. મેલ પડે પછી કઈક કરીએ ને જોબ વોબ.
તે તો છે જ ને. હમ ના ના મળી હશે એટલી એજ ક્યાં છે
હા એજ તો હવે સમજે અમારી હાઈટ બોડી છે, તો કઈ વાંધો ના આવે
હા એ તો છે, જ ને. બોલો બોલ બીજું તમારે ક્લાસ ચાલુ થઈ ગયા ભણવાના? સ્કૂલમાં?
છે, પણ એ-એને થોડું નહી હારું ભણાવ
હમ મસ સારું ભણાવતા એમ
ગણિતમાં સમાજનું વચ્ચે લાય
એમને નહી આવડતું હોય ગણિત જેટલા
અરે ના સાચ ચુ. રાજાને મહારાજા ના યુગ ચાલુ કરી દે ગણીત ભણવતા ભણવતા એ સાહેબનું નામ દર્શન છે, ના તીન સાહેબની જગ્યા એ આયા છે સાહેબ નીતિન સાહેબ ના ઓલા શું કેવાય ફેફડા ખરાબ થઈ ગયા છે.
એવું છે, હા
ઓ બોલાતું નથી એમનાથી
અને તમારા પેલા કિરણ સરને એ બધા આવે છે. ગીરીસર આવે છે.
ગીરીસ સર તો ટેનથ ભનાવે છે.
હા અને કિરણ સર જે આવતા હતા એ
એ બધા તો નથી આવતા હા લગભગ તે રિટાયર થઈ ગયા
એક વડી રા સર આવ તા તા
હા એ બધા રિટાયર થઈ ગયા ભરત સર બી રિટાયર થઈ ગયા
ન્સિપલ તમારા
અ સી એમ સાહેબ ચંદ્રકાંત
ચંદ્રકાંત એમ
હમ ઉર્ફ ચંદુ
ચંદુ સરસ નામ છે સરસ. ચાંદુ ચોટ
મજબૂત માણે એ. હા બસ મને તો ટકલો છે એક્ચ્યુલી.
હમ હા એટલે ચંદુ ટકલા એમ. ચંદુ ટાલ વાલા. હમ્મ ના. સરસ સરસ એ
હમ્મ આમાં તો નવા ટીચર થયા છે જોઈન્ટ ત્રણ ટીચર છે નવા એમાંથી બે ટી ચર તો મને સારી રીતે બોલાવે છે ને એમને તેમને.
હા એ તો એવું ને જાગૃતિ મેડમ ને બધા તો તો તમારી સ્કૂલનો એ બધા જતાને મન
હા જાગૃતિ ની તો કોણ આપણને નહી ખબર. મનીષા ટીચર તો છે પણ એ દસ માં હુદી છે.
દસમાં સુધી જ છે હા બરોબર છે બો ફાઇન જાય ચાલો ટાઈમ પણ
એમને તે ચા ચલાતું બી નથી તો બી સ્કૂલ આવે છે. પગ પગ બધું ફેલ થઈ ગયું છે તો બી એ હવે પૈસા તો લેવા પડે ના સીડીઓ નથી ચણાતી તો બી આવે છે.
મને ગવર્મેન્ટ જોબ હોય એટલે સરકાર ના બરાબર મંત્રી જો નાખવા એમનો પગાર એમની સેલરી બી સારી હોય પગાર પણ સારો હોય એમનું ના.
પંચોતેર
પંચોતેર હજાર એસી હજાર એવી સેલરી હોય એમને.
હમ્મ એટલે લૂટવા તો કરી જ ને સરકાર ને.
હા એવા મહિનાના એટલા બી તો કેટલા બધા પૈસા થઈ ગયા તો એમાં કશું ભણવા તો સાર બી નહી હોય. હમ્મ પેલો મીહુલ સર ડોબા જેવો આવે
હા મેહુલ સર આ રહે હે.
મે એક વખત એમની વાઈફને એ બધાના જોયા તા ઘી ઘાંટા હા! હા! હું ફેસ વોશ લાવો હા વાઈફ છે. એમનો છોકરો છે. મેહુલ સર ડોબા જે ડફોળ છે. છેને પછી ખબર તો પડતી નહી.
હમ
હમ બોલ?
ડમ ડબ્બા જેવો છે. પણ, મારી ફી બાકી રાખી છે બોલો? મારી સાઈન સાઈન કરી નાખી મારી.
હા સરસ સરસ.
હમ! ફોર્મમાં જ સાઈન કરી નાખી.
હમ.
એકલે કે છાસ સારો છે ને, એટલે કે નથી સારો.
એ સારું સારું. બગલા ઉમટ લવાના હતા લાવી દીધા હમ.
મારે મ કઈ ટપો નહી પડતો આલું ગણિતમાંને એમાં તો. હા લાઇ દીધા ક્યાંરના, લાઈને પહેરી નાખ્યા.
હ
ના વાઈટ નય બ્લેક લાયા, બ્લેક લાયા બ્લેક
હમ તું આઈ એ બી લાયો તો ને એક વખત. હમ.
એ! વાઇટ તો પડ્યાં છે અત્યારે.
અને કપડાં લાવવાના હતા એ લાવી દીધા હતા?
હા એ બધું લાઈ દીધું.
હમ! હમ! સરસ. સલસ. ધઢોલ બીજુ.
બસ બીજું તો કાઈ નહી.
તને વધાતી વધારે શું શું ભાવે.
હા શું, શું કો છો? હેલો. હલો હલો. હેલો. હા બોલો શું કેતા તા? મને વધારે તો અને પનીર ને બધું ભાવે. ઇટાલિયાન ખાવા મોસ્ટસ્ટ ભાવ મને.
પિ્ઝા એવુ બધુ-
હા.
પણ એ બઉ ના ખવાય પિઝા.
હવે બધું ખવાય કઈ નો થાય.
પીઝામાં શું પીઝામાં મેંદો આવે, મેંદા ના લીધે જંક ફૂડ વધી જાય. એટલે બહ બેકરી આઈટમ ના ખવાય.
આવું ના હોય.
હા. બીક ની આઈટમ ના ખવાય
હમ્મ.
પીઝા, પફ, દાબેલી, વડાપાઉ આવું બધું બોવ ના ખવાય.
હા એ બી છે. હમ્ પણ મને તો એવું બધું જ ભાવે. બિકોઝ આઈ એમ ઝેનઝી.
હમ્મ હમ્મ.
હમ મારે ઝેન્ઝીઓને બધું આવુંજ ખાવાનું ભાવે હમ. એ તો
નો પોતાની અલગ અલગ ખ્વાઈસ હોય જમવામાં પછી ફરવામાં તમને ફરવા જવામાં કઈ વધારે વધારે સ્પેસ કઈ ગમે?
રાજસ્થાન.
કોણ ગમે રા જસ્થાન એમ. રાજસ્થાન ગમે એમ.
હા એ અમારી વતનની ભૂમિકા.
તમા અમારી બી ઇજ આવે.
ના હોય એવું?
તમારે રાજસ્થાનમાં કઈ હા રાજસ્થાનમાં કઈ જગ્યા વધારે ગમે તમને? પહાડીવાળી કે રેતવાળી?
બધી. ઓલ રાજસ્થાન.
મને રણભૂમિ ગમે છી જયપુર સાઈડ ને એવુ ગમે. હમ્મ?
ખબર છે? ખબર છે? હલો.
હમ્મ.
હલો. જયપુરમાં હવા મહેલની ખબર છે તમને?
હા, ખબર જ હોય ન.
ખબર જ હોય ને હું રાજસ્થાનનો હો તો ખબર જ હોય ને.
હમ્મ. સારું.
હા. તું શું કે દ્વારકા ગયેલો છે?
તમારે પ્લાન ગોઠવી
બેડ દ્વારકા જવાનું છે. હું તો કદાચ થી આઈશ.
એ તો હવે જોઈએ ક્યાં જવું છે. છે.
ઉ હમ્મ. ઈમ ગરમીમાં હેરાન થવા.
હા એ બી છે.
અ હમ્મ. હા, ટેન મિનિટ કમ્પ્લીટ થઈ ગયા.
હા.
અહ.
હવ હોય.